શું કરો છો તમે?
બસ કેશાબેન બસ આ બેઠી છું બોલો.
કઈ નહી મને જણાવશો કે આ ઓનલાઈન જે મેં પ્રોડક્ટ મંગાવ્યું હોય અને પછી ખરાબ નીકળે. તો આપણે એની ફરિયાદ કરી શકીએ.
કરી તો શકીએ જ ને કેમ ના કરી શકીએ અંદર ઓપ્શન બી આવે છે અને સાત દિવસમાં તો ઈઝીલી રિટર્ન બી થઈ જાય છે અને જો અમુક સારી એવી એપ હોય ને એમ તો કવ છું પૈસા આવે છે પણ અમુક વાર નહી આવતા એટલે એ રિસ્કી છે.
મારી મમ્મી મને ના પાડતી હતી કે તું ઓનલાઈન ના મંગાવીશ પણ હું છે ને ફોટા જોઈ જોઈને મોહિત થઈ ગયા અને મેં મંગાવી દીધું. અને હવે જયારે મારા હાથમાં એ આવ્યું છે પાર્સલ તો જોઈને જ રડું આવે એવું છે. કે કેટલું ખરાબ ની ક્લિટી છે અને પૈસા પણ મેં ચાર ગણા આપ્યા છે એના.
હા, ઓનલાઈન શોપિંગનો આજ મોટો મોટો પ્રોબ્લમ બની ગયો છે, કેમકે તમે મમ્મી જેવા જ છો, મમ્મી મને રોજ કે આ મંગાઈ એ પેલું મંગાય કેમ કે એ લોકો એવું નથી વિચારતા એ એવું વિચારે છે કે ફોટા તો એટલા સારા ને જેમકે સાચ બસોની વસ્તુ જેવા ફોટા અંદર મૂકે છે અને જયારે આપણે વસ્તુ ઓનલાઈન મંગાવી અને ઘરે આવે ને ત્યારે બસો જેવી નીકળે એની કલરની ક્વોલિટી પણ એટલી ખરાબ હોય છે અને એનું મટરિયલ પણ એટલું ખરાબ હોય છે. હવે આપણને મંગાવ્યા પછી તો આપણને એટલું આમ અફસોસ થાય અને આપણે વિચારમાં પડી ગયા છે, કે જો હું પાછું રિટર્ન કરીશ પાછું મોકલાઈશ તો એમ તો બધા કે છે પૈસા આ આવી જાય, પણ મા પોતે મારો અનુભવ હું તમને કહું તો મેં એક જેકેટ મંગાવ્યું તું ગુલાબી કલર નું હતું અને અઢીસો રૂપિયાનું હતું, મેં પાછું રિટર્ન પણ કરી દીધું લઈ પણ ગયા પણ પૈસા પાછા ના આયા. હવે જે અઢીસો રૂપિયા તો મારી નાની થોડુંક અમાઉન્ટ હતી એટલે ચાલી ગયું પણ જો કોકનું મોટું હોય કદાચ બે હાજાર પચીસોની વસ્તુ મંગાવી લીધી, તો શું થાય.
સાચી વાત છે મેં ઘણા ટાઈમ પેલા વિડીયો જોયો હતો, જેમાં લોકો મોઘા મોઘા ફોન મંગાવતા હતા પણ એની જગ્યાએ કા તો પથ્થર કા તો ઈટ એવા બધી વસ્તુઓ નીકળતી હતી. કંપનીને દોષ ઠેરાવો કે પછી વચ્ચે જે ડિલિવરી કરવા આવે એને કેવું, કઈજ ખબર ના પડે
પડે અને આમાં કેવું થાય કે જો ચાલો આપડે કમ્પ્લેન પણ કરી દઈએ, તો વચ્ચે ડિલિવરી વાળા એવું કે કે મેડમ આ તો આગળ થી જવું આવે અને તઈ વારા અમુક આપડી કમ્પ્લેન્ટ્સ સાંભળે પણ નઈ
હા. અને એ લોકોના ઘણી વાર તો ઈમેલ કર કર કરીએ છે ને તો પણ જવાબ નથી આવતા સમયસર ના ફોન ઉપ પાડવા વાળું ત્યાં હોય છે, એટલે કે એની સર્વિસ જે છે ને એ સાવ બેકાર હોય છે, તો અવે ત મેં નક્કી કરી દીધું છે કે કઈ પણ વસ્તુ હોય ને તો આપડે બજાર માર્કેટમાંથી જ ખરીદી
હાચું કવ એતો તમારી સો ટકા સારો નિર્ણય લીધો તમે.
આમ જોઈએ ને તો આપડા જેવા જે મધ્યમ વર્ગીય લોકો છે જે કેટલું બધું પૈસા બચાવીને કે માથે દેવું કરીને દુકાન કરતા હોય છે, ધંધા મા ટે અને અત્યારનું જે વલણ ચ ઓનલાઈન ખરીદી પર તો એ લોકો નુ ક્યાંક ને ક્યાંક નુકસાન જતું હોય છે. અને આપડો ફાયદો જોઈએ તો આપડે એવીજ ક્વોલિટીની વસ્તુ આપડે ઓછા પ્રાઇઝમાં પણ આપ પણને મળતી હોય છે ને આપડે નજરેથી લીધી હોય ને, તો એ આપણને ફાયદાકારક રહે છે ને કદાચ કોઈ સંજોગો એવા બન્યા કે વસ્તુ ખરાબ નીકળી, તો આપડે પોતે જઈને ત્યાં આપી શકીએ છીએ એનું પાકું બિલ હોય છે આપડી પાસે.
બિલ હોય છે સાચી વાત
માનામાં એ કોઈ બિલ પદ્ધતિજ નથી.
અને એમ જોવા જઈએ તો જો આપડે ઓનલાઈન લઈએ તો ના કશું ભવ તાલ કે કશું કરાવાય નહી અને જો પેલું આપડે પેલું એકદમ એકબીજાને જોઈને ફેસ ટુ ફેસ લઈએ ને ગમે તે વસ્તુ તો એનો પેલમ પેલ્લું કે આપડે હેલ સારી રીતના ભાવતાલ કરાવી શકીએ છીએ. પછી એનું મટીરિયલ જોવા મ ડે છે, પછી એ ને સાઈઝ પણ કે આપડે અત્યાર તો કેવું પેલા તો હવે કશી અમ સુવિધાઓ નથી પણ અત્યાર તો બધે જ ટ્રાયલ રૂમ હોય છે. એટલે આપડે તઈ આપડે પો તે પહેરીને જોઈએ કે આપડા પર કલર સૂટ થાય છે કે નઈ કે સાઈઝ આપણને કમ્પ્લેટ માપની આઈ રે છે
ઓનલાઈન કેવું હોય છે કે મોડલો ઉપર કપડાં પેહરાવેલા છે, તો એ સારા જ દેખાવાના. છે અને અત્યાર તો એ આઈ ની દુનિયા છે, એટલે એ બધું ડિજિટલી બનાવેલું એડિટિંગ કરેલું હોય છે. કશું જ વાસ્તવિકમાં હોતું જ નથી. તો આપડે એનાથી થી મોહાઈ જઈએ ફટા ફ આપણુ થઈ ગય આને લઈ જ લઈએ
હ, ના અને આપડે હું પોત તે એવું વિચાર્યું કે ચલ આપડે વિચારી કો વાતો કેટલું સરસ પણ એ વસ્તુ અને એ ડિઝાઈન એ પૂતળા પર સારી લાગે છે, અંદર મોડલ છે, એને સારી લાગે. શું એ આપણને એટલી જ સારી લાગશે? જ્યારે આપડે પેહરીશું. કેમ લોકો નહીં વિચારતા હોય.
એજ તો અને આપડે નજરો ઉપ જોઈએ ને તો એના ચાર પાંચ કલર એના ડિઝાઈન એના ઓપ્શન આપણને મળે છે.
હમ.
ઓનલાઈન તો ઘણી બધી માથાકૂટ કરવા પાછળ આપણને મળતું હોય છે. અને ઘણી વાર તો તમે જોયું હશે ને કે જે સારી સારી દેખાવની વસ્તુ હશે ને ત્યાં ને લેબલ લાગી ગ્યા હશે કે સ્ટોક આઉટ કે આ તો આપણને વધારે ઘેલચા થાય કે આપ પડે ક્યારે લઈ લઈશું.
સાચી વાત છે. હું તો હું તો પોત્તે માનું છું કે ઓનલાઈન કોને સારું કે જે બહુ જ એમની અ ડુનિયામાં વ્યસ્ત રહેતા હોય. જેની જોડે શોપિંગ કરવાનો ટાઈમ ના હોય, અને શોર્ટ ટાઈમ માં લેવું હોય ગમે તે રાતે અચાનક લેવાન જરૂર પડી. કેમ કે ઓનલાઈન વસ્તુ એવી છે કે જે ચોવીસ કલાક ચાલુ જ હોય એપ ખોલો અને બધી વસ્તુ તમારા માટે અવેલેબલ છે, અને બે ત્રણ દિવસમાં તો તમાર સુધી પહોંચી જાય. તો જે લોકો એવા કે જે જોબ કરતા હોય હાયર પોસ્ટ પર્વ હોય એની માટે ટાઈમ ના હોય આવી બધી વસ્તુ, નો તો એ લોકો ઓનલાઈન કરી શકે છે, એમના માટે નહી. કેમ કે એમના પૈસા તો જશે તો પણ એમને દુઃખ નહી થાય. કે ખોટી ખરાબ વસ્તુ આવશે તો એ તો કચરામાં કાઢી કાઢશે, કો તો કોક ગરીબને આપી દેશે, પણ જો આપણા જેવા મિડલ ક્લાસ લોકો હું તો એવું જ કહું કે એમને તો એવું એજ પ્રિફર કરવું જોઈએ, કે ઓફલાઈન શોપિંગ કરવી છે, સ્ટોલ પર જઈન. જો એ લોકો બહાર જશે અને બહારના વાતાવરણમાં નવા નવા લોકોને મળશે. તો પણ એ લોકો એજ રીતના એક્ટિવ થશે એમની દુનિયામાં. અને એમને થોડુંક કેવું જ્ઞાન વધશે કે કઈ વસ્તુ સારી છે કેવી રીતના કઈ વસ્તુનો ભાવતાલ કરાવવો. આ બધું પણ નવું નવું એમને
એવું નથી કે બધાય ઓનલાઈન પ્લેટફોર્મ ખોટા છે. હા, આપડે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જેમ કે દૂધ થઈ ગયું શાકભાજી તો ઘણી વાર એવું પણ બની શક કે છે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘરમાં શાકભાજી હોતા નથી. તો આપડે બ્લિન્કીટ કે એય એ દ્વારા આપડે તરત મંગાવી શકીએ છે, અને ત્યાં એનો ભાવ પણ રીઝનેબલ હોય છે. એમાં ભાવમાં પણ કંઈક વધારે જોવા નથી મળતો બજાર કરતા. તો એવા બધા ઓનલાઈન પ્લેટફોર્મ હો જો આપડા સગવડ પ્રમાણે સારા છે, જે આપણને માર્કેટમાં માર્કેટ પણ બંધ થઈ ગ્યું હોય છે રાતના ટાઈમે તો આપણે મંગાવી શકીએ છે. તો એવું સારું છે, પણ આ અમુક વસ્તુ જે કપડાની ખરીદી છે, વસ્તુની ખરીદી છે મોંઘી વસ્તુની ખરીદી છે, એ તો આપડે જાતે જઈને દુક કાનમાંથી જ લેવી
જોઈએ સાચી વાત અમુક વાર તો કેવું તમને ખબર ઓનલાઈન તો મેં સંભળેલું છે જોયું તો નથી પણ લોકોના મોડેથી સંભળેલું કે લોકો મોબાઈલ ફોન ઓર્ડર કરતા હતા વીસ વીસ હજાર એ જગ્યાએ સાબુ આવતા તા.
હા એજ તો મેં તમને પેલા ક-કહ્યું ને કે મોંઘા મોંઘા ફોન મંગાવી તો લે છે પણ ત્યાં અને બીટૂ ઘણો બીજો ગેરફાયદો એ થતો હોય છે કે જયારે તમે ઓનલાઈન મંગાવો અને ઈ એમ આઈ થી કરો છો ને તેને ઓટો પે કર તા હોય છે. તો ઘણી વાર તમારા ખાતા માંથી ક્યારે પૈસા ક્યાં કપાઈ જાય છે ને એનું તમને કોઈ જ જાણકારી મળ તેનાથી, અને એ વસ્તુ તમારા સ્ટેટમેન્ટમાં પણ બતાવતા નથી
અને આપડે આવી રીતના જો આ-આ બધું થઈ ગયા પછી પન જો સાયબર ફ્રોડમાં તો અમે જે તમારી કમ્પ્લેન નોંધાવો છો, એ તો આજે નહી કાલે કેટલા દિવસ કરી દે કે અમે જોઈએ છીએ જોઈએ છીએ.
કોઈ ટાઈમ જત અને આ ઓન લાઈન પેમેન્ટ અને ઓનલાઈન વસ્તુની તમે જયારે ઓનલાઈન ચુકવણી કરતા હોય છે ને ત્યારે જો એ ટાઈમે તમને ફ્રોડ થાય છે. તો એ ચોવીસ કલાકમાં જો તમે ચૂકી ગયા ને ફરિયાદ કરવી, તો પછી તમારા તમારા પૈસા ભૂલીજ રવાના.
ભૂલી જવાન સાચી વાત, અને ચલો આપણેે એ બધી પણ આપણે, ઓનલાઈન કશું ઓર્ડર કરવું હોય તો, અહ કેશ ઓન ડિલિવરી હોય છે. પણ એ-એમાં પણ એની પહેલાની જે પ્રોસેસ હોય આપણે રજસ્ટર કરવું, એમાં તો આપળો ફોન નં બર જાય, એડ્રેસ જાય આધાર કાર્ડ નંબર પણ અમુક આ બધી ઇન્ફોર્મેશન તો આપડી અગત્યની જ કહેવાય ને તો પણ એ લોકો આપ આપ આપે છે લોકો વિચારવા તૈયાર જ નહીં હોતા.
અરે ઘણી બધી એપમાં, તમે રજીિસ્ટ્રેશન કરી દો ને તો એ તમારી ઇન્ફોર્મેશન તમારા ફોન નંબર મે ઇન ગતો રહો ને, પછી બીજી ઘણી બધી એપ્લિકેશન એ ઇન્ફોર્મેશનને યુઝ કરે છે, અને પછી એનું આપણામાં, એડવર્ટાઈઝમેન્ટને બધું ચાલુ થઈ જાય છે.
સાચી વા છે.
અને ઘણી વાર તો કંટાળી જાય છે અમુકમુક કંપનીના કોલ ચાલુ થ થઈ જાય છે કે મેડમ તમારે આ વસ્તુ લેવી છે કે નહી. કે ઘણી વાર આપડણે નોર્મલ વાત કરતા હોય છે ને, તો આપ એ ક છે ને આપ ફોન સાંભળે છે. તો આપણે જ્યારે નોર્મલ વાત કરતા હોય ને કંઈ વસ્તુ લેવાની તો પછી
વા-વાતની તો વાત છોડો પણ કેવું આ લોકો અંદર બધું, અહ ગૂગલનુંને એમનું સેટિંગ હોય કે જયારે આપડણે કશું વસ્તુલી હોય આપણે જેમ કે ચંપલ જોયા, કે મને આ ગમે પછી આપડે એક બીજી બાજુ કસુ ખુલ ખુલતા હોય, વિડીયો વિડીયો જોવા તો પહેલા ડિસ્પ્લે પર એ જ ચંપલો ના બધા ફોટા આવે જોત જોતા એ ઓબ્ઝર્વ કરજે, એનાથી આપ આપડે વધારે એટ્રેક્ટ થઈએ અંદર
અને આપણે ખાનગી માહિતીનો મિસયુઝ થતો હોય છે ઘણી વાર.
હમમ સાચી વાત છે.
એટલે આજે તો મેં નિયમ લઈ લીધો. કે હવે તો ઓનલાઈન વસ્તુ મંગાવી જ નહી હા હજુ ઘરની જે ખાવા પીવાની ચીજ વસ્તુઓની જે જરૂર તાત્કાલિક મારે પડે છે કારણ કે ઓફિસ થી આવીને જમવાનું બનાવાનું હોય ને ફ્રીજ ખોલું ને શાક ના હોય તો પછી એ ટાઈમે બ્લીન્કીટ એક છેલ્લો સહારો હોય છે તો એવી બધી એપ સારી છે પણ આ બધું એમેઝોન પરથી ખરીદી કરવું ખોટું નથી પણ જો તમારી સાવચેત તએ તમારી સમજણ.
તે વસ્તુ જેટલી કરી એટલે માપમાં સારી. જો માપ બહાર જઈએ એટલે આપણને એનું નુ સંંધ થાય થાય ને થઠાયજ.
થાય જ થાય જ
કશી વસ્તુ વાપરવાની નહી.
હમમ જણાવું તમને.
હા સર ચાલો સરસ.